હા બોલો બોલો બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં તબિયત ને એવું બધું બરાબર ને
હા હા એકદમ બરાબર તમારી તબિયત
કેવુ વરસાદ ત્યાં છે, કે? હા બરાબર એવું વરસાદ ત્યાં છે, કે પછી બં
હા બસ અમણાં બંધ થઈ ગયો હવે તો નથી એટલો થોડો થોડો આવ આવ કરે કોક દિવસ
હા કઈ ની આ તો મને એક સરસ ટોપિક મળ્યો કે આપડે લોભ અને લાલચ આજકાલના યુગમાં ઘણું વધી રહ્યું છે, નઈ?
હા એ તો તમે ખૂબ જ સાચું કીધું આજના સમયમાં લોભ અને લાલચ તો ખૂબ જ મોટો પ્રશ્ન થઈ ગયો છે, કારણ કે એ એમ તો લોભને લાલચ આપણે જોઈએ તો માનવીની પ્રવૃત્તિ છે. અ વૃત્તિ છે, જેમાં વ્યક્તિ પોતાની જરૂરિયાત કરતાં વધુ મેળવવાની ઈચ્છા રાખે છે. અને મહેનત કરીને આગળ વધવાની ઈચ્છા સારી છે, પરંતુ જ્યારે એ અતિશય બની જાય અને આપણે આપણી નૈતિક નૈતિકતા ભૂલાવી દે તો ત્યારે પછી એ લોભ બની જતું હોય છે.
હા એ તો તમે ઘણું સાચું કીધું. અને લોભ તો કેવું કે એવી આગ છે, ને જે ક્યારેય આપણને સંતોષતી નથી. તે જેટલું વધે છે. તેટલું માણસને અંદરથી આમ ખોખલો બનાવતી હોય છે. જરૂરિયાત આપણેે પૂરી કરવા પૂરી કરવી સમજદારી છે. પરંતુ લાલચ છે. એ જીવનને બરબાદ કરી શકે છે. સંતોષમાં આપણેે તો શું છે, પણ જ્યારે લોભમાં માત્ર આપડા માટે અશાંતિ જ છે. માનવ જીવનમાં ઈચ્છાઓ હોવી આપડે સ્વાભાવિક છે. પ્રગતિ કરવાની સફળ થવાની અને વધુ સારા જીવન જીવવાની ઈચ્છા એ દરેકની હોતી જ હોય છે. પરંતુ જ્યારે આ ઈચ્છાઓ મર્યાદા વટાવીને માત્ર વધુ મેળવવાનું અંધ દોડમાં બદલાઈ જાય. ત્યારે તે આપણને લોભ અને લાલચનું રૂપ ધારણ કર દેતું હોય છે. એટલે આ જે આમ લાલચ વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્રના પતનનું કારણ બની શકતું હોય છે.
તો તમે ખુબ જ સાચી વાત કરી અને અ જરૂરિયાત પૂરી કરવી એ સારી બાબત છે. પરંતુ અતિશય લાલચ ઘણી વાર આપણી મુશ્કેલીઓનું કારણ બનતું હોય છે. પોતાની જરૂરિયાત કરતાં વધા વધુ મેળવ મેળવવાની અતિશય ઈચ્છા. એટલે કે આપણે લોભ કહી શકીએ. અને પૈસા સત્તા, સંપત્તિ અથવા પ્રસિદ્ધિ માટે ખોટા રસ્તા અપનાવવાની માનસિકતા એને આપણે લોભ અને લાલચ કહી શકીએ. અને લોભના તો ઘણા બધા કારણો હોય છે. જેમ કે વધુ પૈસા અને ભવી જીવનની ઈચ્છા. બીજાઓ સાથે સ સરખામણી અસંતોષ અને અધીરાય અ ઝડપથી સફળ થવાની ઈચ્છા અને સમાજમાં દેખાડો કરવાની માનસિકતા
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી ને આપણેે કેવું કે જરૂરિયાત અને લાલચ વચ્ચેનો તફાવત પણ સમજવો જોઈએ. આપડે જરૂરિયાત છે. એ જીવન જીવવા માટે જરૂરી છે. પરંતુ લાલચ છે, એ ક્યારેય આપડી પૂર્ણ થતી ન થી એક વ્યક્તિને એક ઘર જોઈએ. પરંતુ લાલ તેને દસ ઘર મેળવવાની ઈચ્છા કરાવે છે. જરૂરિયાત મર્યાદિત હોય છે. પણ જ્યારે છે જ્યારે લાલચ છે એ આપણી માટે અ મર્યાદીત હતી હોય છે. અને લોભમાં વ્યક્તિગત જીવન પર પણ ઘણો પ્રભાવ પડતો હોય છે. લોભી વ્યક્તિ ક્યારેય સંતોષ અનુભવતો નથી. સતત ચિંતા અને અસંતોષમાં જીવતો હોય છે. સંબંધો કરતા એને પૈસાને વધુ મહત્વ આપતો હોય છે. પણ પોતાના જે નૈતિક મૂલ્યો છે. એ પણ ભૂલી જતો હોય છે. પરિણામે સુખ હોવા છતાં પણ એને શાંતિ મળતી નથી.
હા સાચી વાત છે. અને ધૂપના કારણે તો તમે કીધું એમ ઘણાં બ નુકસાન પણ થતા હોય છે. માણસ પોતાની માનસિક શાંતિ ગુમાવી દેતું હોય છે વધુ મેળવવાની દોડમાં. વ્યક્તિ તમે કીધું એમ ક્યારેય પણ સંતોષ અનુભવતો જ નથી. અને પછી સંબંધો પણ બગડે છે. પૈસા અથવા મિલકત માટે પરિવાર અને મિત્રોમાં મતભેદ થઈ શકે છે. આપણે ઘણી વાર ખોટા નિર્ણયો લઈ લેતા હોય છે લાલચમાં આવીને. છેતરપિંડી અથવા ગેર અ ગેર ગેરકાયદેસર કામ કરે છે. અને એના કારણે સમાજ પર પણ ઘણી અસર પડતી હોય છે જેમ કે ભ્રષ્ટાચાર છેતર પીંડી અને અપ્રામાણિકતા એ બધું ઘણું વધી જાય છે સમાજમાં.
હા એ તો ઘણી સાચી વાત કીધી અને ઘણા વખત તો કેવું થાય કે ઘણા લોકો આમ વધુ પૈસા કમાવાની લાલચમાં લાંચ લેતા હોય છે ખોટા વ્યવહારો કરતા હોય છે જે નિયમો છે એનો ભંગ કરતા હોય છે એટલે આવી પ્રવૃ પ્રવૃતિઓથી સમગ્ર સમાજને ઘણું નુકસાન થતું હોય છે. અને લોભ અને લાલચઓ લોભ અને પર્યાવરણ પણ વચ્ચે સંબંધ છે કે પ્રકૃતિના અતિશય શોષણ પાછળ પણ ઘણી વખત લાલચ જવાબદાર હોતી હોય છે. વધુ નફા માટે આપણે જંગલો કાપતા હોઈએ છીએ. પછી નદીઓને વધુ ને વધુ પ્રદુષિત કરતા થઈ જતા થઈ જઈએ છીએ. કુદરતી સંસાધનો છે એનો આપડણે અતિશય ઉપયોગ કર કરતા થઈ જઈએ છે. એટલે લાલચ માત્ર માણસ એ જ નહી પરંતુ પ્રકૃતિને પણ ઘણું નુકસાન પહોંચાડતી હોય છે. અને ભારતીય કથાઓમાં પણ લાલચના અનેક ઉદાહરણ આપણને જોવા મળતા હોય છે. ઘણી વાર્તાઓ આપણને શીખવતી હોય છે કે અતિ લાલ અતિ લાલચને અંતે નુકસાન જ કરાવે છે. આથી આપણા વડીલો કહેતા આવ્યા છે કે અતિ અતિ સર્વત્ર વજ્ર હતી એટલે કોઈ પણ બાબતને કોઈ પણ બાબત છે એની અત આપણે આથી ઉપયોગ કરીએ તે આપણા માટે નુકસાનકારક બનતું હોય છે.
હા તો તમે ખૂબ જ સાચી વાત કીધી ને આપણે મહત્વકાંક્ષાની લાલચ વચ્ચે પણ તફાવત સમજવું જોઈએ. મહેનત ઇમાનદારી મહેનત અને ઈમાનદારીથી સફળતા મેળવવાની ઈચ્છા અને પોતે પોતાના સમાજનો હિત પણ વિચારવો એ આપણે મહત્વ મત્વકાંક્ષા કહી શકીએ પરંતુ જ્યારે કોઈ પણણ વસ્તુને વધુ મેળવવાની ઈચ્છા થાય નૈતિક મુલ્યો ની આપણે અવગણણા કરીએ તો પછી એ લાલચ ફેરવાઈ જતું છે અને લોભ અને લાલચથી બચવું જોઈએ. એના માટે આપડે આપણામાં સંતોષની ભાવના વિકસાવવી જોઈએ. મહેનત અને ઈમાનદારીથી સફળતા મેળવવી જોઈયે અને બીજાઓ સાથે પોતાની સરખામણી ન કરવી જ જોઈએ જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો તફાવત સમજવો જોઈએ અને સમાજ અને પરિવાર પ્રત્યે જવાબદારીની ભાવના રાખવી જોઈએ.
હા એ તો તને તમે ઘણી સાચી વાત કીધી. અને યુવાનો એ પણ સફળતા મેળવવા માટે મહેનત કરવી જોઈએ. ખોટા શોર્ટકટ થી હંમેશા દૂર રહેવું જોઈએ. પૈસા કરતા આપડા જે મૂલ્યો છે એને વધુ મહત્વ આપવું જોઈએ. અને ઈમાનદારી અને પ્રામાણિકતા જાળવવી જોઈએ.
એ હા એ તો તમે ખુબ સાચી વાત કીધી અને મારા મતે તો જીવનમાં મહત્વ તો કાંક્ષા હોવી જોઈએ જરૂરી જ છે પરંતુ લાલચ ન હોવી જોઈએ અને મહેનતથી મળેલી સફળતા એ આપણને લાંબા સમય સુધી અહ ટકી શકે છે આપણા જીવનમાં પરંતુ જ્યારે લાલચ થી મેળવેલી જે સફળતા છે એ ઘણી વાર મુશ્કેલીઓ લાવે છે. એટલે લોભ અને લાલચ વ્યક્તિના થોડા સમય માટ તે લાભ આપી શકે પરંતુ લાંબા ગાળે તો નુકસાન જ કરે છે.
હા એ તો તમે સાચું કીધું. અને આપડે લોભથી બચવાના પણ ઘણા ઉપાયો છે કે આપણે સંતોષ ની ભાવના વી વિકસાવી જોઈએ આપડે મહેનત થી પૈસા કમાવા જોઈએ. સારા મૂલ્યો છે એને અપનાવવા જોઈએ અને બીજાઓ સાથે સરખામણી પણ ના કરવી જોઈએ. સેવા અને દાનની ભાવના પણ આપડે રાખવી જોઈએ. હલો. હલો. હલો.
તે
હા એટલે આપડે આમાં લોગમુક્ત સમાજનું પણ આમ મહત્વ છે. જ્યાં કો આમ ઈમાનદારી સંતોષ અને સહકાર થી જીવન જીવે છે. ત્યાં જ વિશ્વાસ વધતો હોય છે વ અહ વિકાસ થતો હોય છે. શાંતિ રહેતી હોય છે અને આપડે સમાજ પણ મજબૂત બનતું હોય છે. લોભ અને લાલચ ક્યારે શું ખાપી શક તા નથી પણ સાચું આપણને સંપત્તિ અથવા વે ઘમાં નહી પરંતુ સં દોષ સદાચાર અને સારા સંબંધોમાં રહેલું હોય છે.
હા એ તો તમે ખૂબ જ સાચી વાત કીધી અને સંતોષ ઈમાનદારી અને મહેનત જ જીવનને સાચી સફળતા અને સુખ આપતા હોય છે તેથી જરૂરિયાત મુજબ જીવવું અને સારા મૂલ્યોનું આપડે પાલન કરવું જોઈએ. અને લોભ અને લાલચ અહ એને આપ આપડા જીવન અહ થી દૂરે જ આપડે રાખવું જોઈએ જેટલું બને એટલું. લોભ અને ને લાલચ વ્યક્ તી તેને થોડા સમય માટે લાભ આપી શકે પરંતુ લાંબા ગાળે તો નુકસાન જ કરે છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. આપડે મહેનત થી સફળતા મેળવવી જોઈએ પરંતુ ક્યારેય લાલચ ના માર્ગે ના ચાલવું જોઈએ કારણ કે સંતોષ છે એજ સૌથી મોટું ધન છે લોભ છે એ માણસને બધું આપ વચન આપે છે પરંતુ અંતે તેની પાસેથી બધું છીણવી પણ લેતું હોય છે જેથી જેને આમ સંતોષ મળ્યો તેને એક સાચું સુખ મળ્યું છે એવું આપડે કહી શકીએ અને મહેનત થી મળેલી સફળતા ટકાઉ હોય છે જયારે લાલચ થી મેળવેલું શુખ એ આપણા માટે ક્ષણિક હોતું હોય છે સંતોષ એ જીવનનું આમ સૌથી મોટું ધન છે એટલે આપ પણે એને અપનાવવું જોઈએ અને જયારે લાલચ છે એ આપડા જીવનના પતન ની શરૂઆત છે એવું કહી દે શકીએ
હા એ તો તમે ખૂબ જ સાચી વાત કીધી એટલે લાલચનો અંત નથી પરંતુ સંતોષમાં અહ માં જ સાચું સુખ છે
હા એ તો ઘણી સાચી વાત કીધી અને આપણે પ્રામાણિકતા પણ રાખવી જોઈએ કારણ કે પ્રામાણિકતા એવી સંપત્તિ કે જે એકવાર મેળવી લો તો જીવનભર આપણને માન સન્માન મળતી હોય છે પણ લાલચ છે એ આપડે જે લાલચમાં કોઈ એવું કાર્ય કરી દઈએ જે આપડું માનસપાત છે એને ખોરવાઈ પણ દેતું હોય છે
હા એતો તમે સાચું કીધું અને જરૂરિયાત જેટલું મેળવવું એ જ સમજદારી છે પરંતુ જો આપણે જરૂરિયાત કરતાં વધુ મેળવવા માટે આપણે મૂલ્યો છોડી દઈએ તો પછી એ લાલચ છે
હા એ તો તમે સાચું કીધું વાંધો નહીં સારું સારું ચલો પછી વાત કરીએ
હા સારું સારું ચલો